તો બસ મજામાં. તમેકો.
બસ અમે પણ મજામાં.
હમ, મેં કીધું આજે એક રસપ્રદ વિષય પર વાત કરીએ એમ.
હા, બોલોને શું કેવા માંગો છો.
મે કીધું આજે આમ તહેવારો પર વાત કરીએ આમ એક જ તહેવાર હોય પણ આમ અલગ અલગ જગ્યાએ તો આપણે કેવી રીતે આમ જુદા તરીકે ઉજવીએ છીએ એના વિશે તમે શું જાણો છો?
સરસ વિષય છે આજનો તો. ભારતમાં લગભગ દરેક તહેવારોની ઉજવણી રાજ્ય અને વિસ્તાર પ્રમાણે બદલાય જ જાય છે ને.
બિલકુલ સાચી વાત હા, ઉદાહરણ તરીકે આપણે ઉત્તરાયણ લઈએ કે ગુજરાતમાં આમ પતંગ ચગાવવાનું બોજ મહત્વ છે આમ બધાં આમ ધાબે ચડી જાય બે દિવસ. અને આખો દિવસ સવારથી રાત સુધી એ લોકો ધાબા ઉપર બધાં આમ આપડે પતંગ ચગાવીએ મજા જ આવી જાય અલગ જ.
હા, પરંતુ બીજા ઘણાં રાજ્યોમાં ઉત્તરાયણને મકરસક્રાંતિ તરીકે પણ ઓળખાવામાં આવે છે ને અને ત્યાં ધ્યાન પૂજા અને પરંપરાગત ભોજન પર વધુ ભાર હોય છે.
હા બિલકુલ હા, અમારે પણ અહીયાં એવું જ છે આપણેે ગુજરાતમાં અમે તો એવું કરીએ કે ગરીબોને દાન કરીએ પછી ગાયોને ખવડાઈએ અને એવી રીતે આમ કરીએ એથી સમજાય છે કે એમ તહેવારોના મૂળ ભાવ એક જ હોય પણ અભિવ્યક્તિ અલગ અલગ હોય છે.
હા બરાબર છે, દિવાળી પણ એક એવો જ તહેવાર છે ને કે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત દિવાળી પછી થાય છે.
હા એજ, પણ જયારે અન્ય વિસ્તારોમાં આમ દિવાળીનો તો મુખ્ય ભાર ભગવાન શ્રી રામના અયોધ્યામાં આગમન સાથે જોડાય છે.
હા, અને ઘણા બધા સ્થળો છે જ્યાં ભારતમાં કે દેવી લક્ષ્મીના વિશેષ પૂજા થાય છે તો કેટલાક સ્થળો કાળી પૂજાનું મહત્વ છે બંગાળમાં ને એ બાજુ તો કાળી માતાની પૂજા થતી હોય છે ને.
હમ બિલકુલ, નવરાત્રીનું પણ એવું જ છે એમ ગુજરાત ગરબા અને દાંડિયા વિશ્વ પ્રસિદ્ધ છે.
હા ગુજરાતમાં તો ગરબા એ ગુજરાતીઓનું એક હૃદય સમાન તહેવાર કેવાય પણ જયારે અન્ય પ્રદેશોમાં નવરાત્રીને કેન્દ્રભુજી બિંદુ, દેવી માની આરાધના, ઉપવાસ અને ધાર્મિક વિધિઓ હોય છે આપણે તો ખાલી રાત્રે ગરબા ગુજરાતમાં
હા, એને મને તો એવું લાગે આ વિવિધતા જ ભારતની સૌથી મોટી શક્તિ છે હા.
હા, કારણ કે વિવિધતા હોવા છતાં પણ એકતા જળવાઈ રહે છેને. એજ તો આપણા દેશની ખાસ છેને.
બિલકુલ બિલકુલ અને આપણે હોળીની વાત કરીએ તો હોળીની ઉજવણીમાં પણ ઘણો બધો આમ ફરક જોવા મળે છે.
સાચી વાત છે, ક્યાંક રંગો સાથે રમાય છે, ક્યાંક લોકગીતો ગવાય છે રાજસ્થાનમાં તો એનો બહુ મોટો તહેવાર હોય છે હોળીનો અને ગુજરાતમાં પણ હોય છે ને અને સામૂહિક કાર્યક્રમો પણ ઘણી બધી જગ્યાએ યોજાય છે.
બિલકુલ હા, કારણ કે એમ દરેક પરંપરા પાછળ ઈતિહાસ અને એમ સ્થાનિક સંસ્કૃતિ જોડાયેલી હોય છે.
સાચી વાત છે, લોકોની જેવન જીવનશૈલી, હવામાન, ખેતી અને સામાજિક પરિસ્થિતિ પણ પરંપરાઓને અસર કરે છેને.
હા એજ, આજના સમયમાં તો સોશિયલ મીડિયાનાં કારણે લોકો એકબીજાની પરંપરાઓ વિશે વધુ જાણતા થાય છે સોશિયલ મીડિયા પણ એમાં રીલ્સને બધું અપલોડ થાય તો બધાંને આમ એમથી ખબર પડે કે ઓ આ જગ્યાનું મતલબ આવી પરંપરા હોય આ તેહવાર ની આ પરંપરા હોય એટલે આમ સોશિયલ મીડિયા પણ આમ ઘણું ઉપયોગી થઈ રહ્યું છે અત્યારે તો.
હા, પરંતુ પોતાની મૂળ પરંપરાઓ જાળવવી પણ એટલી જ જરૂરી છેને.
બિલકુલ હા, નવી પેઢીને આ બાબતો સમજાવવી પણ જોઈએ આપણેે બધાંએ.
હા, કારણ કે પરંપરા માત્ર વિધી નથી તે આપણી ઓળખ છે ઇતિહાસ અને સંસ્કૃતિનો વારસો છેને.
બિલકુલ, તેથી તો આપણે એમ દરેક પ્રાદેશિક પરંપરાને સન્માન કરવું જોઈએ.
બિલકુલ, ભલે રીતો અલગ હોય પરંતુ તહેવારોનો સંદેશ એક જ હોય છે આનંદ, એકતા અને સાથે મળીને ઉજવણી કરવાનો ને.
હા, એજને આપણેે આમ એક જ તહેવાર અલગ અલગ પ્રદેશોમાં આમ જુદી રીતે ઉજવાય બરાબર. પણ મને તો એવું લાગે કે બધા એની આમ પરંપરા રીતે એ લોકો આમ ઉજવતા હોય છે કારણ કે આમ ઘણી વખત લોકો પોતાના રાજ્યની પરંપરાને જ સાચી માની લે છે પણ હકીકતમાં તો છે ને દરેક પ્રદેશ પોતાની રીતે આમ તહેવારોને જીવંત રાખ્યો છે
ી વાત છે જેમ કે રક્ષાબંધન નો વિચાર કરીએ મોટા ભાગે લોકો તેને ભાઈ બહેન નો તહેવાર તરીકે જાણે છે
પણ કેટલીક જગ્યાએ તો આ દિવસને સમાજમાં આમ વિશ્વાસ અને સંબંધનો પ્રતિક પળો જોવામાં આવે છે ખબર તમને
બરે ખર એક જ તહેવાર વ્યાખ્યા પણ વિસ્તાર પ્રમાણે બદલતી રહેતી હોય છે ને
હમ એજ સાચી વાત છે એક તો પરંપરાની સુંદરતા છે હા પરંપરામાં ક્યારેક આપણે જોઈએ તો સંપૂર્ણપણે આ સ્થિર નથી રહેતી સમય અને સજ સમાજ સાથે તેમાં પરિવર્તન હલો
આઈ ગ
હા મને તો બાળપણ યાદ આવે હ કે આમ તહેવાર આવતા જ ઘરમાં ખાસ તૈયારીઓ શરૂ થઈ જતી હતી
હા સાચી વાત છે મને પણ ખરેખર મારું બાળપણ યાદ આવે છે અમારા ઘરે પણ એવું જ હતું ઘરની સફાઈ કરવાની દિવાળીમાં ખાસ વાગ બનાવવાની પરિવારના બધા સભ્યો સાથે મળીને કામ કરવાનું એક અલગ જ આનંદ આપતું
એજ આજકાલ તો ઘણી જગ્યાએ લોકો સમયના અભાવે આમ તૈયાર વસ્તુ જ ખરીદી લે છે
હા પરંતુ હજથી કરવામાં આવતી તૈયારીઓનું મહત્વ પોતાનું અલગ હોય છે એમાં લાગણીઓ
બિલકુલ સાચી વાત હા લાગણી જોડાયેલી હોય છેને આમ ઘણા ગામોમાં તો આજે પણ આમ જૂની પરંપરાઓ સાચવી રાખવામાં આવે છે
હા કારણ કે ગામડાઓમાં સામૂહિક જીવન વધુ મજબૂત હોય છે ને
તો લોકો પોતાના કામમાં વ્યસ રહેતા હોવાથી આમ ઘણા તે રો
તા પણ થોડા છેલ્લા વર્ષોમાં લોકો ફરીથી પોતાની સંસ્કૃતિ તરફ પળતા જોવા મળી રહ્યા છે હમ
બિલકુલ મને તો એવું જ લાગે છે કે પ્રવાસન પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે હા
બરાબર લોકો બીજા પ્રદેશોમાં જઈને ત્યાંની પરંપરાઓની નજીક થી જવે છે એટલે પ્રવાસમાં થાય તો ખબર પડે કે ત્યાં બીજા પ્રદેશમાં શું શું છે
હા અને પછી તેઓ સમજે પણ છે કે ભલે ભ અલગ હોય પણ લાગણીય તો એક સરખી જ હોય છે
હા દરેક જગ્યાએ લોકો ખુશી વહેંચવા પરિવાર સાથે સમય પસાર કરવા અને સંબંધો મજબૂત બનાવવા માંગે છે ને
બિલકુલ હ ને ખાવા પીવાની પરંપરા માં પણ ગમ ઘણો ફરક મળે છે આપણને જોવા
સાચી વાત છે એકદમ કોઈ જગ્યાએ મીઠાઈ નું મહત્વ હોય છે તો ક્યાંક ખાસ પરંપરાગત ભોજન તૈયાર થાય છે
બિલકુલ આ પાછું આમ દરેક વાનગી પાછળ કોઈ ને કોઈ ઈતિહાસ અથવા ઋતુ સાથે પણ આમ જોડાયેલો હોય છે કે કોઈ અમુક ડીશ પાછળ આમ ખાવાની ડીશ હોય ને એમાં હોય કે કઈક ઈતિહાસ હોય ને એવું બધું
હા સાચી વાત છે આપણા પૂર્વજો કુદરત ને ધ્યાનમાં રાખીને જૈવન શૈલી બનાવતા હતા ને
હા હા પૂર્વજોએ તો એ કામ તો સારું જ કર્યું હતું એટલે જ તોમ ઘણી પરંપરાઓ આપણે જોઈએ વિજ્ઞાન દ્રષ્ટિકોણથી પણ ઉપયોગી સાબિત થઈ રહી છે અત્યારે તો
હા પરંતુ આપણે ઘણી વાર માત્ર વિધિ પર ધ્યાન આપીએ છેીએ ને તેના અર્થને ભૂલી જઈએ છેી ને
હા એજ નવી પેઢીને માત્ર શું કરવું તે નહી પણ આમ શા માટે કરવું ને એ પણ આમ સમજાવવું જરૂરી બની ગયું છે
હા એ જવાબદારી તો તમારા પરિવાર અને શિક્ષણ બંનેની છે કે પરિવારના લોકોએ બાળકોને સમજાવવું જોઈએ કે આ તે વર્ષ કયા કારણથી ઉજવવામાં આવે છે એની પાછળનું સુર કારણ છે આ વાનગી કેમ બનાવવામાં આવે છે ઉનાળો શિયાળો અને સાદમાં કેમ ખાવી જોઈએ
બિલકુલ મને તો મારા દાદા દાદી અને વલો પાસેથી આમ ઘણી માહિતી જાણવા મળે છે એ માહિતી પણ આમ એટલી બધી કિંમતી હોય કે બધું ખબર પડે આપણને
કારણ કે તેઓ જીવત ઈતિહાસ તમાન હોય છે ને તે લોકો એ જોયું હોય છે ને કે કેવી રીતે પહેલા બધું કરતા હતા ઈતિહાસ શું હતો પરંપરા શું હતી
બિલકુલ બિલકુલ આજે તો ઘણા બાળકોને પોતાના ગામની પરંપરા વિશે આમ પૂરતી જાણકારી પણ નથી મળી રહી
તેથી ઘરે દરેક વા માણસો એ બધાના ઘરોમાં બાળકોને વાર્તાલાપ કરીને પરંપરા ફરી શરૂ કરવાની જરૂરી છે ને
હા એક સાથે બેસીને તહેવારનોો અર્થ પણ સમજાવવો જોઈએ
હા જેથી બાળકો માં ગૌરવ ની લાગણી જન્મે કે અમારો આ તહેવાર છે અમારે ઉજવવાનો છે
હમ એજ સોશિયલ મીડિયા પણ આમ ઉપયોગ યોગ્ય રીતે આમ લેવામાં આવે ને ઉપયોગમાં તો મદદરૂપ થઈ શકે છે
પરંતુ અંધ અનુસરણ કરતા સાચી માહિતી મેળવવી જરૂરી છે ને સોશિયલ મીડિયામાં બધું સાચું પણ નથી હોતું ને
હા અને એવું પણ નથી કે બધું ખોટું હોય પરંપરાને સમજવા માટે આપણે છે ને વિશ્વસનીય સ્ત્રોત અને પરિવારનો અનુભવ બંને મહત્વના છે
મને લાગે છે કે ભવિષ્યમાં પરંપરાને આ આધુનિકતા સાથે સાથે ચાલશે
બિલકુલ કારણ કે સમાજ સતત બદલાઈ રહ્યો છે અને મૂળ મૂલ્યો પણ જળવાઈ રહેવા જોઈએ આપણે
કે પિતા આપણું સૌંદર્ય છે ને
બિલકુલ હા અને આમ એક જ ભિનતા ન સન્માન કરવો એ જ આપડી સાચી ભારતીય સંસ્કૃતિ માનવામાં આવે છે
એક જ તહેવાર હજારો રીતે ઉજવાઈ શકે છે પરંતુ તેની પાછળનો ભાવ એક જ ક મને એકતા દરેક પ્રદેશમાં જુદો જુદો રીતે ઉજવાય હોી દરેક અલગ અલગ રીતે જ થતી હોય છે પણ એનો ભાવ તો એક છે કે પ્રેમ ભાવ અને એકતા રહે
બિકુલ ુલ માત્ર ભૂતકાળ સાથે નહી પણ ભવિષ્ય સાથે પણ જોડે છે એમ
હા સાચી વાત છે તમે તમારી પરંપરાઓને જાણો એ જરૂરી છે ને
બિલકુલ મને ઘણું બધું જાણવા મળ્યું હા આજે આપણે વાત કરીએ એમાંથી તમારી પાસેથી
હા તમે તમારા બાળકોને પણ શીખવો કે તમારી પરંપરા શું છે તમારો ઇતિહાસ શું હતો તમારા પૂર્વજો શું કરતા હતા એની પાછા વૈજ્ઞાનિક કારણ પણ હોય છે અને આપણી સંસ્કૃતિ પણ એમાં સમાયેલી છે ને
બિલકુલ બિલકુલ સારું ચલો આપણે જેટલી આના પર વાત કરીએ ને એટલી ઓછી છે આપડણે ફરી ક્યારેક વાત કરીશું
હા ચાલો તો બાય ટેક કેર સાચવજુ
ટેક કેર